મારો અવાજ આવી રહ્યો છે તમને
હા આવી રહ્યો છે
હા હા આપડે ધંધાઓને દંડો કેવી રીતે પેલું થાય છે આપડે કરીએ છેએ અમારે ત્યાં એક દુકાન ચાલે છે. હ તેમાં અમારો રડો સારો ચાલે છે અને ધંડા માં એવું છે કે અમારો દંડો એટલો ચાલી રહ્યો છે કે લોકોને દેખાડું નહી છે એટલે લોકો બાજુમાં દુકાન ખોલી રહ્યા છે ધંડો ચોપોટ કરવા માટે ધંંધા માટે આપણેે ધંધફો અને ખોટ પણ જાય છે પણ આપણે ધંધો કરવો છે અને ધંધો સારી છે દંડો અમારે ધંધો ચાલે છે એક દુકાન ન અને દુકાન ન ચાલે છે. એ કર્યાસો બડું ચાલી રહ્યું છે અને ધંધામાં એજ છે કે નફો અને ખ એ જરૂરી છે ખાવાણ પોષણ માટે ધંધો કરવું જરૂર છે તમારે શું કેવું
હા સાચી વાત છે ધંધો આપડે હવેના સમયમાં એવું જ ગણવામાં આવે છે કે આપણે ધંધો થી વધારે અમાઉન્ટ આપણે બનાવી શકીએ જો આપણે વધારે અમાઉન્ટ બનાવી હોય અને વધારે પૈસા કમાવા હોય તો આપણેે એક માત્ર સોર્સો જ છે કે એમાં ધંધો જ આપણેે કરી શકાય એમાં કોઈ પૈસાનું અ પેલું કે તેમ લિમિટેશન રેતી નથી એ પૈસા થઇવા છે કે વધતા ને વધતા જ જાય છે ધંધામાં ત્યારે સરકારી નોકરી ને એમાં શું એક તમારી ફિક્સ અમાર ફિક્સ ફિક્સ થઇ જાય છે તે વરસદાર કે બે વરસ એવું કઈ તમને પ્રોમોશન મળે તેના પરથી તમને સેલેરી ઇન્ક્રીઝ થાય છે તે પણ એ અમુક સમય લગન અ સીમિત હોય છે ત્યારબાદ તમને સેલેરી વધતી દેખાતી નથી ત્યારે ધંધામાં એવું રહેતું નથી ધંધો એ તો સરળ હોય છે તે તમારે નાનો હોય કે મોટો પરંતુ જો તમે ધંધાને સારી રીતે ચલાવો તો તમને એ આગળ જતા ફાયદાકારક જ છેને અને વધારે પડતા એમાં પૈસા વધારે પડતા થયા રાખે છે કોઈ દિવસ લોસ થાય કોઈ દિવસ નફો થાય એવું બને છે કોઈક વાર પર. પરંતુ તમને પૈસા વધારે જ મળે છે તમારું શું માનવું.
ના મારે પણ એજ કેવું છે અમારે પણ એ દુકાનો ચાલે છે બહ ઘણી ચાલે. અને તેમાં ખોટ અને નફો પણ મળે છે.
હા ધંધો કરવો જરૂર છે આપણા પૈસા. શા માટે. સારો હોય તો ચાલ ચાલુ જ રાખવું જોઈએ પણ. ધંધો સારો ના ચાલે તો આપણે ધંધો બદલી કાઢવાવામાં આવેે તે માટે અમે. ઘણી બધી દુકાનો ખોલી છે કપડાની અને કરિયાણાની જે. જેમ કે અ વાસણોની. એ બધી દુકાનો ખોલેલી છે પણ ધંધો. સાલો ચાલી રહ્યો છે તે એ માટે અમે ધંધો બંધ ન કર્યો ધંધો. સારો ચાલતો છે અને ધંધામાં અમને. નફો મળે છે તે માટે અમે ધંધો સારો સારો અને. મોટી દુકાનો બધી ખોડીએજ છે અને. ધંધો સારો ચાલી રહ્યો તમારે શું કેવું.
હ હા સાચી વાત છે હમણાં જોવે છે આપડે વારે ધંધો હોવો જોઈએ પરંતુ જે આપડે જોઈએ. છે કે આપડે વાળા નહીં કરે પરંતુ બહાર ના જ લોકો આપડે અહીયા વધારે ધંધો. કરવા આવે છે અને વધારે પડતા વસવાટ કરી જાય છે. તમે જાણો જ છો કે તમારા આજુબાજુ. જુના ગામમાં મારવાડી છે કાઠિયાવાડી છે પછી એ બધા લોકો પંજાબી. છે એ લોકો બધા લોકો આવી જાય છે આપડા ગામોમાં ધંધો કરવા માટે અને. એ લોકો જ વધારે પડતું કમાય છે ત્યારે આપણા ના લોકો એવા છે. કે બસ આપડે. જમીન છે તો એ વેચી નાખવી કોઈને આપણે આપણે પૈસા લઈ લેવા પરંતુ એ જ જમીન માંથી આપણે. ઉપજ કરીએ પૈસાની તે નથી વિચારતા આપડેને લોકો બસ વેચીને પૈસા કમા. માઈને પાછા કંગાળ થઈ જાઉં એ જ વિચારે છે ત્યારે એ લોકોનું બિઝનેસ માઈન્ડ. એવું બોલે છે જે મારવાડી લોકો છે એ લોકો ન આખી જે ફેમિલી હોય તે લોકો આખું સપોર્ટ કરે છે. છે એ લોગને અને તે લોકોને પૈસા પણ આપે છે ધંધો કરવા માટે અને તેથી તે લોકોનો ધંધો વધારે. આગળ ચાલે છે હવે દેશમાં નવ્વાણું અ સો માંથી સિત્તેર ટકા. જેવા તો મારવાડી છે જે ધંધો કરે છે તમાર શું માનવું.
હા તમે ગીર. ચાલુ કરી રહ્યા છે. પણ આપણેે પણ ચાલુ રાખવું જરૂર છે ધંધો આપણો પણ સારો. ચાલતો હોય તો તેલોક ને પણ એવું થાય છે કેલો નો ધંધો બી ચાલતો છે. અને આપડે પણ એવું ના વિચારવું કે એ લોકો ન સપોર્ટ થઈ ગયા પણ આપડે પણ એજ સપોટ. થવું છે કે દંડો સારો ચાલે અને બહાર ના લોકો આવીને જમીનો લે છે અને દંડો ચાલુ રાખે છે. જ છે પણ લોકો એ નથી વિચારતા કે દંડો આપદે ચા આપડે ચાલુ રાખવો જોઈએ પણ ધંધામાં એવું છે કે લોકોને દેખી અકાતું નથી અને જોઈ શકાતો નથી એટલે લોકો એમ અત્યારે ધંધો એ લોકો નો ચાલવો જોઈએ નહીં. પણ ધંંધો ચાલવો જરૂરી છે અને ધંધા માટે આપડે વધારે પડતું આપડે સામાન ચાલુ રાખ રાખવા માટે આપડણે સારું રહેવું જોઈએ અને ધંધો માટે આપણે સારા વ્યવહારો રાખ જરૂરી તમારે શું કેવું.
હા સાચી વાત છે ધંધો એ એવી વસ્તુ છે કે તમારા ટ્રસ ઉપર ચાલે અને એતો તમાર સ્વભાવ ઉપર ચાલે જો તમા ટ્રસ્ટ એક વાર તૂટી ગયો સાથે તોરે પણ બીજી વાર ગ્રાહક આવે જ અને બીજાને પણ તે ગ્રાહક મોકલે નહીં અને બીજી બીજુ એ છે કે તમારો એક વિશ્વાસ અને સંબંધ સંબંધ એવી વસ્તુ છે. તમે જેટલો સંબંધ સારો રાખો એટલું તમારા માટે જ ફાયદાકારક ગણવામાં આવે છે ધંધો આખો તમારો અ પાયો છે તે સંબંધ સાથે સંકળાયેલો છે તમારે જેટલા સંબંધ સારા એટલો તમારો સારો ધંધો ચાલી શકે છે અને તમે કીધું તેમ આપણે ના લોકો કોઈ દિવસ કોઈને દેખી નહી શકતા અને એ વસ્તુ હવે સુધારવી જોઈએ છે પણ જ્ઞાતિ ના લોકો આવે છે તે લોકો આવું નહીં કરો જો મારવાડી સમાજ છે મારવાડી સમાજ એટલું આગળ વધ ગયું છે કે આપડે એ લોકોને પહોંચી જ નહી શકીએ એની સામે આપડા જે જે સૌરાષ્ટ્ર ના ગુજરાતી લોકો છે પાટીદાર લોકો તે લોકો પણ હજુ વધારે પ્રયાસ કરી રહ્યા છે અને તે લોકો પણ વધારે આગળ છે તમારું શું કેવું. બોલને. હમ્મ. ધંધો તો સારો ચાલવો જ જોઈએ. રો જાય છે. ધંધો ચાલવો જોઈએ આપણા સાથ તમારે શું છે હા સાચી વાત છે હ બધા આપડે ધંધા અત્યારેથી આપ ધંધો આગળ વધી શકે અને આપે સરળતા આગળ વીસ ત્રીસ કે અને આપડા ધંધા ને આગળ લેવું એજ આપડું મોટું કામ ગણવાનું. આવે છે અને મેં તો એજ માનું કે આપણે સાથે ના લોકો છે એ લોકોને પણ ધંધો કરાવવો જોઈએ અને તે લોકોને પણ આપડણે આગળ વધાવવું જોઈએ જેટલા આપણે એ લોકોને આગળ વધારશું એટલું આપણા માટે જ સારું ગણવામાં આવે. અને મેં તો એટલું જોવાનું કે જે મારા આજુબાજુ ના લોકો છે તે લોકો વધારે ધંધામાં માંથી કમાય એજ મેં માનું છું મે મારા કાકા ના છો છોકરા બધા મદદ કરો છો કે તમે ધંધામાં જોડાવો હું તમને ઇન્વેસ્ટમેન્ટ બી આપું અને જયારે તમારા પૈક્સા હોય ત્યારે આપી દેજો એજ રીતની અ એ લોકો મારવાડી લોકો પણ કરે છે કે આગળ એ લોકો બધી મદદ કરે છે અને આપડા પાસે કોઈ વ્યાજ કે પૈસા લેતા પણ નથી જયારે આપડા પાસે સગવડ થઈ જાય ત્યારે તમે તે સમાજમાં આપી શકો છો. તો એ એ બધી પોલિસીઓ મારવાડી લોકો ચલાવે છે જેથી એ લોકોનો ધંધો ખૂબ ચાલે છે અને એ ના લોકો વધારે આગળ છે છે અને મારા વાત. અમારા ઘરમાં અમે સાથે જ ભણવામાં હતા પરંતુ એ ધંધામાં એટલું આગળ નીકળી ગયો છે કે અમારે કંઈક વધારે કયા અમે કોલેજની ડિગ્રી લઈને બેઠ્યા છે પરંતુ એ તો ખાલી અગિયારમા સાયન્સ વિષય હતું. પણ એના સરના કહેવાથી એ સરે કઈ કીધું હશે તેના કારણે એને ભણવાનું છોડી પરંતુ હવે તે સ્કૂલની સામે એ ધંધો લઈને બેસ્યો છે અને તે વધારે પડતા અમારે પણ વધારે પૈસા કમાય છે જેથી- એ હમણાં હાલે બે ગાડી લીધી. મોટી દુકાન બનાવી એવું બધું બનાવી છે ધંધો એ વસ્તુ છે તમારા પર અધડક પૈસા બનાવી પણ આપ અઢળક પૈસા‌ ખેંચી લઈ જાય પરંતુ એ તમારા પર ચાલે કે તમે ધંધા ના કઈ રીતે ચલાવો છો તમારું શું માનવું એમાં હા સાચી વાત છે આપણે નખો મેળવતા રહેવું જોઈએ ને સા સાવાળાને પણ ન મેળવ્યા કરવા જોઈએ જે આપ વધારે પડતા પૈસા કમાઈ શકે અને હું તો એજ માનું છું કે આપણે કોઈકને . . એ બધાને સપોર્ટ કરવો જ થી આપડે હ પાડ વધે વધ આગળ વધે પણ લોકોની સાથે સાથે આપડે પણ આગળ વધે એવું માનું ધંધો એવી વસ્તુ છે કે તમે કંઈક ના કંઈક આગળ શીખતા જ રહો અને આગળ કરતા જ રહો એ ધંધો તમને શીખવે છે ધંધો એ બધા થી એવી રીતે ચાલે છે કે બધાને સાથે ચાલ્યા કરો જોઈએ એવોર્ડ ચાલે છે કે ચાલો આપડે એના વિશે પછી વાત કરીશું.